હા અવાજ આવે છે ભાઈ.
હા આવે છે.
અચ્છા કેમ છે ઘણા દિવસે આપડણે વાતચીત કરી રહ્યા છીએ.
હા બસસ હું એકદમ મજામાં છું.
તબિયત સારી છે હવે. એ આજ જો થોડીક તમારી સાથે ચર્ચા કરવાની હતી આપણે આજે હમણાં જે આજે ઈરાયલ યુ એસએ અને ઈઝરાયલનો જે વૉર જે આપણે જોરદાર ચાલુ થયું. અને જેની રીધે તમે જોઈ શકો છો કે ઘણી અસર બધે આવી અને દુનિયાભરમાં છેલ્લા સવા દોઢ વહેલાથી જે અફડાતફરી ચાલુ છે તો આપ જોઈ શકો છો કે એની લીધે ઘણી તકલીફ તો વધાને ધીરે ધીરે ધીરે હવે આવવા લાગી છે જેમ કે પેટ્રોલના ભાવ વધવા લાગ્યા ડીઝલના ભાવ વધવા લાગ્યા તો એક મહાસત્તા જેલે કહીએ કે જેને દુનિયા ઉપર રાજ કરવું છે અને જેલે કહીએ કે જે પેટ્રોલનો જથ્થો એટલે જ્યારે આપણે ક્રૂડ ઓઇલ આપણી ભાષામાં કહીએ કે ક્રૂડ ઓઇલનો જથ્થો એના કંટ્રોલમાં કરવો છે અને રાજ કરવો છે પણ એક તાલાશાહીને લીધે આખી દુનિયામાં બધાને કેટલી અસર થાય છે એ આપણે જોઈ રહ્યા છે. તમારું આ બાબતમાં શું નિરીક્ષક છે.
સાચી વાત કહી તમે આ વોરના કારણે બધાની હાલત બગડી રહી છે ને મારો તો એજ ઓપિનિયન છે કે બધા જે બધા પોલિટિકલ લીડર્સ છે તે લોકો એ ડિપ્લોમેટિક રસ્તા યુઝ કરીને કોમ્યુનિકેશન રાખીને બધું આ ઇન્ટરનલી મેટર સોલ્વ કરવી જોઈએ એવું નહી કે જરાક તમને કોઈ કન્ટ્રી જોડે ઈસ્યુ આવ્યો એટલે તમે ડાયરેક્ટ એના પર અટેક કરી દો અને તમે એના પર બોમ્બિંગસને બધું ચાલુ કરી દો આ. આવ કોઈ રીત નથી આનાથી બધું એસ્કેલેટ જ થવાનું છે એટલે તમે પહેલા બી જોયું હશે કે રશિયા યુક્રેનનું વોર ચાલુ થયું એમાં બી છે તે એ લોકોએ લીડરસી જ કર્યું કે એકબીજાના કન્ટ્રીઝ પર અટેક કરવામાંડ આમાં આમાં શું થાય કઈ સોલ્યુશન તો આવ્યું નહી ખાલી નોર્મલ લોકો એ સફર કરવું પડ્યું સોલ્જર્સ મરી ગયા પ્રઇઝસ હાઈક થઈ ગયા સેમ અહિયાં બી હવે એવું જ થાય છે કે વોર ચાલે છે ઈરાન અને યુ એસ વચ્ચે એ લોકોનું મેટર કઈ બીજું જ છે કે એ લોકોને ન્યુક્લયર વેપન્ નથી બના દેવા અને સફર કોણ કરે છે આપણે ઈન્ડિયા ના લોકો કારણ કે વોર ત્યાં ઈરાનમાં ચાલે છે અને અહીં આપડ ત્યાં પેટ્રોલ ના શોર્ટેજ આવી ગઈ છે. પેટ્રોલના પ્રાઇસીસ વધી ગયા છે એટલે સફર તોરવાઈઝ બધા સિવિલિયન્સ જ કરે છે શું લાગે છે તમને?
ખુબ સાચી વાત છે અ જે કે હું તમને કહ કે અત્યારે અમે લોકો પણ જ્યાં અમે લોકો કામ કરી રહ્યા છે જે અમે પણ આજ ઇમ્પોર્ટ બધું કરી રહ્યા છે તો જે કલટેેલર અમારા જે આવી રહ્યા છે હવે એટલી બધી આ વોર ને લીધે ફફડાફફડી થઈ ગઈ છે અને એમાં જે આ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધાર્યો અને સાથે સાથે એક જા્યાથી અછત કરી રાખી ડીઝલમાં તો જે કન્ટેનર જે લાવવાના છે સમજો કે જે વીસ ફૂટલા કન્ટેનર છે ચાલીસ ફૂટલા કન્ટેનર જે છે અને જેને ક કે સત્યાવીસ કલાક કટરોલ હોય છે હવે ડીઝલ તો જોઈએ તો જ ગાડી આવવાની લાંબા ડિસ્ટન્સમાં વલસાડ લાવવાની હોય કે સમજો તમારે રાજકોટ લઈ જવાનું કે અલગ અલગ જ્યાં પણ જવું હોય તો તમે બાંધસોલી કે જે ત્રણ રૂપિયા ડીઝલનો ભાવ આ લોકો કહે છે કે વધ્યો પણ લોજિસ્ટિક્સમાં આ લોકો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સડનલી તમે વાણસો કે શિપિંગ કંપની વાળાએ સાડા ત્રણ હજાર રૂપિયાનો ચાર્જ સીધો વધારી દીધો એક જ દિવસમાં હવે આપ આમાં કેવું છે કે મને તો એઈજ લોજિક નથી. ગવર્મેન્ટ જે પણ ડિપ્લોમસીથી વાતચીત કરે છે ભાગાભાગી કરે છે વાતો કરે છે બધી વાત સાચી છે પણ કોઈ વાર મને એવું લાગે કે આટલી બધી જો આપણી એક શું કેહેવાય ડિપેન્ડન્સી આપ આ ક્રુવેલમાં બીજા દેશર ઉપ આટલી બધી રાખવી અને એને લીધે આપણે અહીંયા જે પાવર રિલેટેડ આપણે જે હવે એક બહુ મોટો ફેક્ટર ઊભો થવાનો એટલે આપણે જોઈ રહ્યા છો કે આપણે અહીંયા સરકાર એમ ક છે કે વધારે પડતો સોલાર પાવર કરો વિન્ડ બિલ લ ગાળો એટલે શું બધું નેચરલ પાવર આપણને મળી શકે અને આ વધારે પડતો આપણે આના ઉપર આધાર ના રાખવો જોઈએ એવી તો વાત બહુ સાચી છે પણ આમાં જે આપણે જોઈએ કે કેવી રીતનું છે કે કંઈ સમજાતું જ નથી કે આ લોકો શું કરવા માગે છે જ નથી આવતો તમને શું લાગે છે આ બાબતમાં.
એકદમ સાચી વાત છે. ત્યા જે રીતે સરકાર પુશ કરે છે કે પેટ્રોલથી તમે શિફ્ટ થઈને ઇફેક એ લોકો ઇલેક્ટ્રિક વેહકલ્સ એના પર બી એન્કરેજ કરે છે કે તમે પેટ્રોલથી હ ઇલેક્ટ્રિક વેહકલ્ યુઝ કરવાનું વધારે રાખો. પણ એ લોકો હજુ કોમન ઇશ્યુઝ જે ગ્રાઉન્ડ લેવલ ઇશ્યુસ છે લોકોને ફેસ કરવા પર તે એ લોકો નથી સમજતા જાણે કે ભલે ઇલેક્ટ્રિક વેહકલ્સ હવે બની રહ્યા છે અને હવે એની ડિમાન્ડ બી વધી રહી છે. પણ હજુ બી એનું જે એ બધા ઇશ્યુઝ સોલ્વ નથી કરી શકતું એમાં ઘણા બધા ઇશ્યુઝ છે મારી પોતા પાસે ઇલેક્ટ્રિક વ્હીકલ છે પણ એમાં બી મારે સર્વિસિંગનું કઈ ઇશ્યુ હોય તો હવે મારી પાસે પેટ્રોલ વ્હીકલ હોય તો તો કોઈ બી મિકેનિક કરી શકે રસ્તા કોર્નર કોર્નર પર મને કોઈ બી એ હેલ્પ કરી શકે પણ મારી ઇલેક્ટ્રિક વેહીકલ ન કોઈ બી ઇસ્યુ આવે મારે અપોઈન્ટમેન્ટ લેવી વેટ કરવું મહિના મહિના સુધી એ સ્પેશિયલ સર્વિસ સેન્ટર પર લઈ જવું આ બધા એકમ નાના ગ્રાઉન્ડ લેવલ ના ઇશ્યુ છે તે હજુ સોલ્વ નથી થયા એટલે સરકારે એમ કહી છે કે તમે ઇલેક્ટ્રિક વેહકલ યુઝ કરો કા તો ઇફેક્ટ તમે જેમ કીધું કે સોલાર સોલાર લગાવો એ બધું ખાલી કહેવામાં સારું લાગે છે પણ જયારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈએ ત્યારે સૌથી મોટો ઇસ્યુ ખર્ચાનો પણ આવે સોલાર અને પેલા તો સબસિડી પણ આપતા હતા પણ હવે તો સબસિડી પણ નથી મળતી ઇલેક્ટ્રિક વેહકલ માટે એટલે આપણે લેવા માંગતા હોય તો બી એ પેટ્રોલ વેહકલ્સ કર એટલું એક્સપેન્સિવ છે કે આપણે એફોર્ડ નહી કરી શકીએ એને એટલે આવું બધું ચાલે છે.
બઉ સાચી વાત છે તમારી અને આ જે તમે જે કીધું કે બેઝિક પ્રોબ્લેમ જે ગવર્મેન્ટ જે અ નિર્ધારિત કરવાનો છે કે સમજો ચાલો ઇલેક્ટ્રિક તમે બાઈક લઈ પણ લીધી પણ જેમ તમે એમ કીધું કે પછી આફ્ટર સેલ્સ સર્વિસ પ્લસ ચાર્જિંગ પોઈન્ટ ચાર્જિંગ પોઈન્ટમાં તમે કેટલી જગ્યા તમે ચાર્જિંગ પોઈન્ટ આપવાના અને ચાર્જિંગ પોઈન્ટમાં તમે કેવી રીતે ચાર્જિસ લેવાના આ બધી વસ્તુ ગવર્મેન્ટ વિચાર કરવો પડશે કારણ કે તમે જે વસ્તુ આપો છો ઇલેક્ટ્રિક એના ભાવ પણ કંઈક સસ્તા નથી એમાં પણ તમારે સબસિડી બધાને આપવી જોઈએ આ તો શું કરે કે કોઈ પણ સ્ટુડન્ટ લોકોને સબસિડી આપે છે પણ બેલ જે સ્ટુડન્ટસ તો ચલો જે યુઝ કરવાના છે એ કરવાના છે પણ જે બેિલ ઘરના ફેમિલી મેમ્બર્સ બીજા બધા છે એ લોકો પણ યુઝ કરવાના છે તો બધા માટે સ સ તો એક કોમન પ્લેટફોર્મ હોવું જોઈએ વધારે એટ્રેક્ટ કરે એટલે લોકો વધારે આ બાય કરી શકે અને આ વસ્તુ જો નહીં થાય તો મને તો એવું લાગે છે કે ધીરે ધીરે જે આપણે બીજા પરદેશમાં આપણે જોઈએ છીએ ચાાઈના અને બીજી બધી ફ્રાન્સમાં બધા તમે જોઓ છો કે વધારે સાયકલ ઉપર ડિપેન્ડન્સી થઈ ગઈ છે હવે સાયકલ પણ આપે લઈએ પણ અહંયા તો સાયકલનો પણ ભાવ વધ વધવા લાગયો છે સાહેબ આની લીધે તમાર શું કેવું છે આ બાબતમાં.
બરાબર છે આપડે કોઈ બી રસ્તો કરવા જઈએ પણ છેલ્લે પ્રોબ્લેમ એ જ આવે કે આ બધા વોર એના ઇસ્યુઝ ના કારણે બધી જ વસ્તુનો ભાવ વધી રહ્યો છે એટલે આપડે તો એવું જ છે કે કયું ઓપ્શન ચૂઝ કરીએ એમાંથી કોઈ ફરક નથી પડવા બધી જ જગ્યા પર આપણેે જ સફર કરવાનું છે એટલે મારું તો એ જ માનવું છે કે આમાં આપણા થી વધારે કઈ થાય નહી ખાલી એ જ આપણે ગૌ પોલિટશિયન્સ આપણાચાર કન્ટ્રી ના લીડર્ છે એ લોકો કોઈ પણ પુશ કરવું જોઈએ કે આવી સિચ્યુએશન ફરીથી થાય નહી કોઈ બી તમને ઇસ્યુ આવે તો તમે વાત કરીને ને બધા ડિપ્લોમેટિક ચેનલ્સ યુઝ કરીને જ તમે બધું સોલ્વ કરવા જાવ નહીં તો આ તો હમણાં એક સિચ્યુએશન પતિ આ વર્ષ. આ સોલ આના બધા પ્રોબ્લેમ સોલ્વ થશે નહી ત્યારે કોઈ ત્રીજા કન્ટ્રીને પાછો કોઈ નવો ઈસ્યુ આવશે ત્યારે શું કરશો એ અતિયારે અટેક ચાલુ કરવાનું રહે ત્યારે પાછા પ્રાઇઝ વધી જશે એટલે આ સાયકલ તો ચાલુને ચાલુ જ રહેશે એટલે આનો એન્ડ કરવાનો કોઈ રસ્તો નથી.
બ સા બહ સાચી વાત કરી તમે કે આ તો નેવર એનડિંગ જેવું છે અને આ ચક્રવવાહ મને એવું લાગે છે કે જે કોવલ બેન્ચ જે મિડલક્લાસ વર્ગો છે નોકરીિયાત વર્ગો છે આ લોકોને બહુ જ બહાર પડવાનો છે અને આ વાર જે પડનો છે સાહેબ એ ગવર્મેન્ટ અત્યારે રિલાઇઝ નથી કરતું કારણ કે મલે એવું લાગે છે કે ગવર્મેન્ટને મિડલ ક્લાસની જરૂરત નથી એવું લાગે કોઈ વાર ખાલી ગરીબ ક્લાસ અને અપર ક્લાસ જેને કએ એટલે આમાં કેવું થશે કે લાગે છે ગવર્મેન્ટ સલું છે પણ આંવિ લોન્ગટન જે આપણે જેની અસર બો થશે અને એ તો ખબર પડશે જ છેલ્લે જયારે અસર પડે ત્યારે જ ખબર પડે કે સાબ શું થવાનું છે કરીને અ અ આજે આપણે બહ સરસ આ એક એક બહુ સરસ મુદ્દો હતો જેના ઉપર આપણે ચર્ચા કરી અને આપણે વાતચીત કરી અને તમે પણ બહુ સારી એક હાાઈલાઈટ આપી તમે આમાં તો બીજું શું તમારું આમાં છેલ્લું તમારું કંઈક આ કોઈક તમારું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ તમારું શું છે તમારી આ બાબત મા
બસ હું તો ભગવાનને એજ પ્રે કરું છું કે આ બધું જલ્દી બંધ થાય અને આપડા કઈ હમણાં તો પેટ્રોલના પ્રાઇસ વધી ગયા છે પણ હવે આગળ નહીં વધે આગળ થોડું કંટ્રોલ કેન્ટ્રીલ મા આવે એવિ હોપ કરું છું કારણ કે આના કારણે પેટ્રોલની પ્રાઇસ તો શ આપડી કરન્સી બી એટલી બધી ડેપ્રિશિએટ થાય છે કે આપડા ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તો આપણને મોંઘુ લાગે પણ આખા કન્ટ્રી બી આપડું વોર ના કાર સફર કરે છે એટલે મારી તો એ જ પ્રાર્થના છે કે આવું બંધ થાય અને થોડું આપડા ડેવલોપિંગ કન્ટ્રી છે ઈન્ડિયા એટલે આપણું એનું ડેવલપમેન્ટ હિન્ડર નહી થવું જોઈએ એના કારણે બસ એજ એટલે પ્રગતિ ચાલુ રહે એટલું જ મારી ઈચ્છા છે
બસ બસ બસ બહુ સાચી વાત કરી તમે ચાલો ભગવાનને હું પણ એ જ પ્રાર્થના કરું કે આ જલ્દી પતે અનેને બધાને શાંતિથી જીવા મળે અ તમારી સાથે વાત કરીને બહુ મજા આવી પાછું આપણે કોલ કરશું બીજા કોઈ ટોપિક ઉપર વાત કરશું થેન્કયુ
ઓકે અછા આવજો